હલો.
હા મારો અવાજ આવી રહ્યો છે તમને.
તમારો અવાજ ચોક્કસ બરાબર નથી આવી રહી.
હા હલો.
હા હવે આવી રહ્યો છે.
હા નમસ્કાર મેમ.
નમસ્તે.
હા કેમ છો.
એકદમ મજામાં તમે કેમ છો.
હું પણ મજામાં છું તો આજે આપણે વૃક્ષારોપણ વિશે થોડી વાત કરીએ.
હા ચોક્કસ થી સારો વિષય છે.
હા આજકાલ વૃક્ષારોપણની ઘણી વાતો થતી હોય છે અને એનું મુખ્ય કારણ શું હોય શકે.
કદાચ તો પર્યાવરણને બચાવવા માટે.
હા એ વાત પણ બરાબર છે વૃક્ષો આપણને જીવનમાં ખુબ જ મહત્વ ધરાવતા હોય છે.
હા વૃક્ષો વગર જીવનની કલ્પના કરવી પણ ખૂબ મુશ્કેલ છે.
હા તમારી વાત એકદમ સાચી છે ઘણી વાર વૃક્ષોને પૃથ્વી પરના ફેફસા પણ કહેવામાં આવે છે આ વાત તો એકદમ સાચી છે.
હા કારણ કે તે હવાને શુદ્ધ કરવામાં મદદ કરે છે કે જે વૃક્ષ છે પોતાને ઓક્સિજન વાયુ છે એ બહાર છોડે છે જે મનુષ્ય પોતાના શ્વાસ શ્વાસ ની અંદર લે છે અને જ્યારે કાર્બન ડાય સાઇડ જે આપણે એક જે આ પ્રદુષણ ફેલાવવાની અંદર જે કાર્બન ડાયોક્સાઇડનું પ્રદૂ જે પ્રમાણ વધ્યું છે એ મનુષ્યના કારણે વધી રહ્યું છે તો જે વૃક્ષો છે એ સ્ત્રીઓ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડે છે અને ઓક્સિજનનું પ્રમાણ વધારે છે અને જેથી જે હવાને શુદ્ધ કરે છે.
એકદમ સાચી વાત છે પણ પહેલાંની સરખામણીમાં હવે વૃક્ષોની સંખ્યા ઓછી થાતી જાતી હોય એવું લાગે છે. પહેલા તો કે કેટલા બધા પ્ર કેટલી બધા જગ્યામાં આ રોડની બંને બાજુ ઓ જંગલ વિસ્તાર પણ એટલો બધો હતો એટલે ભૂક્ષણ પ્રમાણ પણ ખૂબ સારું એવું હતું પણ અત્યારે તો ધીમે ધીમે બધા લોકો વૃક્ષો કાપી કાપી અને ત્યાં એ જગ્યાએ પોતાની માલિકીની કરી અને ત્યાં પણ બિલ્ડિંગો બાંધવી છે કે દુકાન બાંધવી છે કે ફેક્ટરી કારખાના બાંધવા એવું બધું વ ઘતું જાય છે એટલે વૃક્ષોનું પ્રમાણ તો ધીમે ધીમે ઘટતું જતું હોય એવું લાગે છે હેને.
હાલ ચોક્કસ. તે વાત ત સાચી છે. કે જે વૃક્ષોનું પ્રમાણ છે અત્યારના સમયમાં જે પહેલાના સમય કરતા ખૂબ જ ઘટ્યું છે અને તેની સાથે સાથે જ જે પ્રદુષણ પણ ખૂબ વધી રહ્યું છે. છે કારણ કે જે વૃક્ષો હતા પહેલા પહેલાની સરખાામણીમાં અત્યારે ઘણી એવી જે વૃક્ષોની પ્રજાતિઓ કે જે વિલુપ્ત થાવાના આડે છે અથવા તો ઘણી એવી જાતિઓ છે. કે જે વિલુપ્ત થઈ ગઈ છે તો ક્યાંક ને ક્યાંક વૃક્ષારોપણ એક મહત્વનું ઉપાયો છે કે જ્યાં તમે તે વિલુપ્ત થયેલી જાતિને ફરીથી તે પર્યાવરણની સાથે તેને જીવનરૂપ એક આ. આકારમાં બદલાવી શકો છો.
એટલે એના કારણે જ કે વૃક્ષારોપણ કરવું હે ને ખુબ જ જરૂરી બની ગયું છે મારા ખ્યાલ મુજબ તો બધા લોકો એ દર વર્ષે એક થી બે વૃક્ષો તો વાવવા જ જોઈએ બરાબર ને.
હા હું આના જવાબમાં આપ કે જયારે વ્યક્તિ નો જન્મ દિવસ આવે છે ત્યારે તે ઘણા એવા ફટાકડાઓ ફોડે છે ઘણી એવી પાર્ટીઓ કરે છે એના બદલે એ તે એક વૃક્ષ નું રોપ પણ વૃક્ષારોપણ પોતાના જન્મ દિવસ છે વૃક્ષો રોપ રોપવો એ ખુબ જરૂરી છે કારણ કે તે તેની સાથે એ પણ વધશે તો તે જાણીને પણ તમને ખુશી થાજે અને જેના કારણે વૃક્ષારોપ પણ નું પણ પ્રમાણ વધશે.
માત્ર આપડે એવું બનીએ કે વૃક્ષારોપણ છે એનો દિવસ પણ ઉજવવામાં આવતો હોય છે હેને.
હા એકવીસ જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ કહેવામાં આવે છે કે ત્યાં ત્યારે ઘણા લોકો છે વૃક્ષોનું વૃક્ષો નું રોપણ કરતા હોય છે અને વિવિધ સ્થળોએ તો એના કાર્યક્રમો પણ યોજાતા હોય. હું
અને લોકો અલગ અલગ લોકો દ્વારા હેને જાગૃત કરવાનો પ્રયત્ન પણ કરવામાં આવતો હોય છે કે બધા લોકો વૃક્ષો વાવો પછી ઘણીવાર એવું હોય છે કે કંઈ ચૂંટણી કે એવું કય હોય ત્યારે લોકો એ લોકો જે છે એ વૃક્ષો ક્યારેક રૂ પાઓ જે છે એ ફ્રીમાં આપતા હોય છે અને એમ કેહેતા હોય છે કે તમે વૃક્ષો વાવો વૃક્ષો વાવશો તો જ પર્યાવરણ ને આપડે બચાવી શકશું પ્રદુષિત થતા બરાબર ને.
સાચું એક હ
હમ તો એક વૃક્ષ કેટલા લોકોને લાભ પહોંચાડી શકે તમે અંદાજીત કહી શકો?
સીધી રીતે તો ગણવું મુશ્કેલ છે. સીધી રીતે તેનો જવાબ નઈ આપી શકું પરંતુ તેનું યોગદાન આપડા જીવનની અંદર ખુબજ હોય શું કોય છે.
હા કારણ કે તે ઓક્સિજન આપે છે છાયું આપે છે પર્યાવરણને મદદ કરે છે બળતણ આપે છે ઘણી બધી વસ્તુઓ જે છે મોટા ભાગની આપડી જીવન જરૂરિયાતની એ બધી વસ્તુ વૃક્ષો જ આપે છે. ફળ આપે છે ફૂલ આપે છે શાકભાજી આપે છે બધી વસ્તુ છે એ આપણને વૃક્ષો જ આપતા હોય છે.
બરાબર તમારી વાત એકદમ સાચી છે.
હા અને ઘણી વાર પ્રક પક્ષીઓ પણ વૃક્ષો ઉપર જ એનો આધાર હોય છે એમાં માળા બાંધીને તે એમાં જ રહેતા હોય છે એટલે પક્ષીઓ માટે પણ એ એનું ઘર બની ગય ઘર જ છે તો એના માટે પણ ખૂબ જ મહત્વનું છે.
નું ભરણ પોષણ થતું હોય છે અને વ્યવસ્થાન કે વૃક્ષો જ હોય છે ઘણા ખરા પક્ષીઓ વૃક્ષની બફોલમાં પોતાનું ઘર બનાવીને રહેેતા હોય છે ઘણા એના પાંદડા સીવીને તો એના જુદા જુદા એવા ભાગોનો ઉપયોગ કરીને ઉપયોગ કરતા હોય છે તો વૃક્ષો છે એ ઘણા ઉપયોગી છે.
હ એટલે જ વૃક્ષો માત્ર માણસો માટે જ નહીં સમગ્ર જીવસૃષ્ટિ માટે મહત્વના હોય છે.
ખુબ સરસ વાત કહી તમે
હા પણ વૃક્ષમાં પણ કરવું સરળ છે પણ તેને જાળવવું એ પણ ખૂબ જરૂરી છે વૃક્ષો આજે તો રોપી દીધો પણ પછી એની જો આપણે કાળજી ના લઈએ ટાઈમે એને પાણી ના આપીએ ખાતર ના આપીએ તો એ વૃક્ષ આવેલું શું કામનું એટલે એની જાળવણી પણ ખૂબ જ જરૂરી હોય છે.
હા તમે બરાબર કીધું કે વૃક્ષ ભાવ ભાવવું તો ઘણું સહેલું છે પણ એની જાળવણી કરવી ખૂબ અને તેમને સંભાળ લેવી એ તેના કરતા વધારે મહત્વનું છે..
હા ઘણી વખત શું થાય કે વૃક્ષો વાવી તો દેવામાં આવે પછી એનું ધ્યાન જ અપાતું નથી એટલે વૃક્ષ વાવી અને એનું ધ્યાન રાખવું ને એમાં આપણા માટે એક મોટો પડકાર છે.
હા. તમારી વાત એકદમ સાચી છે. કે તમે વૃક્ષ વાવી ગયો છો કે જે પર્યા અત્યારે જોઈએ તો ઘણા ઘણા એવા જે પોલિટીશિયન હોય છે રાજકી નેતાઓ હોય છે તે આ વૃક્ષ ત આ દિવસ.. ને વૃક્ષારોપણ તરીકે મનાવવા બદલ રૂ પક્ષોને ખાલી ફોટા પાડવા માટે વાાવી દેતા હોય છે પણ ત્યારબાદ તેની કોઈ કાળજી લેવામાં આવતી નથી. તો ત્યાં વૃક્ષ અ તો સંભાળ ન લેવાને બદલે એ કઈ જતું હોય.. તો આ એક મોટું. પડકાર બ બની જાય.
હા તો વૃક્ષો છે એ હ શહેરો શહેરોમાં વૃક્ષોનું મહત્ત્વ હે ને એ વધુ ઓછું ધીમે ધીમે સાવ ઓછું થતું જતું હોય છે બરાબર ને અને હરિયાળી તો હરિયાળી તો સાવ ઓછી થતી. હો એના કારણે છે ને ગરમીનો ખૂબ વધારે અનુભવ થતો હોય છે.
સાચી વાત કારણ કે શહેરોની અંદર વૃક્ષોનું મહત્વ વધુ હોય છે એનું કારણ છે કે ત્યાં વૃક્ષોની સંખ્યા ખૂબ ઓછી છે. જેથી ત્યાં હરિયાળી પણ ઓછી જોવા મળે છે. એટલે ત્યાં ગરમી.. અનુભવ વધુ થતો હોય છે એટલે તે લોકોને જાણવા મળે છે કે વૃક્ષ તે લોકોને ત્યાં વૃક્ષોની કદર થતી હોય છે અને હરિયાળા વિસ્તારમાં તેઓ અનુભવ હશે કે ત્યાં વધુ સુખદ એવો એવી મીઠી અ મીઠો પવન વાતો હોય છે.
વૃક્ષો અને વરસાદ વચ્ચે પણ કોઈ સંબંધ હોય છે ખરો..
હા વૃક્ષો છ ચક્રમાં મહત્વનો ભાગ ભજવતા હોય છે.. તેમની આખી પ્રક્રિયા પૂર્ણ કરીને વાદળ બંધાય અને વાદળ બંધાવા પછી જે મીઠું પાણી જે જળાશય.. આપણને મળે છે અને જેનું આપણે એક ટકા જેટલું પાણી આપણને પીવાલાયક મળતું હોય છે તો તેની પાછળનું કારણ વૃક્ષો છે જે વરસાદ લાવવાની અંદર ખુબ જ મહત્વનો ભાગ ભજવતા હોય છે.
વૃક્ષારોપણ છે સરકારના પ્રયત્નોથી પૂરતું થશે કે નહીં થઈ..
નહી સામાન્ય રીતે એવું હોતું નથી જો લોકોનો સહયોગ મળી જાય તો આપણે વૃક્ષારોપણ પણ આરામથી કરી શકીએ.
હા એટલે દરેક વ્યક્તિ એ પોતપોતાનો ફાળો આપવો નાનો તો નાનો ફાળો તો આપવો જ જોઈએ બરાબર ને..
હા તો ફાળો એટલે પૈસા પણ એ વૃક્ષ જતન કરવું એ એ તરફ છે બરાબર..
હા અને શાળાઓમાં અને કોલેજમાં પણ વૃક્ષારોપણ ના કાર્યક્રમો થતા જ હોય કરવા જ જોઈએ બરાબર..
હા શાળાને એ શાળા અને કોલેજોની અંદર વૃક્ષારોપણ થતા હો વૃક્ષારોપણ ના કાર્યક્રમો થતા હોય છે અને તેની અંદર ઘણું એવું જ્ઞાન પણ આપવામાં આવે છે કે વૃક્ષોને કઈ રીતથી વાવ વાવ્યા પછી એનું જતન કઈ રીતથી કરવું.
હા એટલે કુદરત પ્રત્યે જવાબદારીની ભાવના પણ વિકસે છે સ્ટુડન્ટમાં વિદ્યાર્થીઓમાં અને વો વૃક્ષોનું આર્થિક મહત્વ શું છે એ પણ આપણને ઘણું બધું ત્યાં શીખવા મળે છે એટલે શાળા કોલેજોમાં તો વૃક્ષારોપણનો કાર્યક્રમ થવો જ જોઈએ તો આજે તમે મને ઘણું બધું વૃક્ષારોપણ વિશે વાત કરી અને ઘણી બધી માહિતી પણ શીખવા મળી તો તમારો ખૂબ ખૂબ આભાર.
જરૂર.